જે શ્રી કૃષ્ણ
ઓ જય કૃષ્ણ કેમ છો?
બસ મજામાં મજામાં તમે કેમ છો
બસ મજામાં મજામાં બોલો બીજું
બીજું તો શું આજે તો ગાયત્રી પરિવાર દ્વારા એક બેન ના ઘરે દી યજ્ઞ હતો એમની વિવ અ આપણે વિવાહની સાલગીરા હતી ને વરસ ગાઠ તેર વરસ પૂરા થયા ને તો એમને છે ને દીપ યગ્ય રાખ્યો હતો તો તહી ગઈ નાઈ તો કેટલો ટાઈમ સાડા ચાર વાગ્યા ની ગઈ હતી તો સાડા છ થઈ ગયા આવતા આવતા પછી એ રસોઈ બનાઈ એમાં એ પાછું ઢોકળીનું શાક બનાવવાનું એટલે કેટલીય બધી મહેનત હ બસ હમણાં જ નવરી પડી નવરી પડી ને એ મેં કીધું હવે આપ વાત કરીએ થોડોક માઈન્ડ જે મગજ ફ્રેશ થાય માઇન્ડ ફ્રેશ થાય આખું દિવસ રસોડામાં ને રસોડામાં જતો રહે સવારે તો નાસ્તામાં જ જે મજા આવી ગઈ બધી છોકરાઓને બી મજા આવી ગઈ અમે બી બહુ સરસ મજા મિત આખી ભાકરી ને વઘારેલા બટાકા છોકરાઓ ખાધા હા હા મારો છોક તો નાનો કહે મમ્મી આજ તો બહુ મજા આવી ગઈ પેટ ભરીને નાસ્તો કર્યો.
બરોબર બરોબર બરોબર તમારો અવાજ થોડો ધીમો આવતો હતો પેલા
હમ્મ હવે આવે છે બરોબર.
હઓ બરાબર તો આવે છે પણ થોડો ધીમો આવતો હતો એવુ
હા હા જોરથી બોલું
બોલો બીજું બધું મજામાં
હઓ બધું જ મજામાં તમે બોલો હવે નવીનમાં તમે બોલો. અમારી પાસે તો અત્યારે નવીનમાં કશું છે નહીં. સ સ્વદેશ સાં ગમાં ગયા.
બ બરોબર. બરોબર મારે ભી હવે આજે તો સવારે વહેલી ઉઠી ને પછી મંદિર ગઈ તી મંદિર થી આઈ અને પછી મારે આજ કીધું ક્લાસ ચાલુ થઈ ગયા એટલે સવારથી ક્લાસ ક્લાસ ક્લાસ તો જતા અને પંદર વીસ મિનિટ જ વચ્ચે ખાલી રીસેસ પડી એટલે એમાં જમીયા જમીને પછી પાછું ક્લાસ હતું એ કર્યું અને હવે અત્યારે હું નવરી પડી બસ. હમ્મ. એટલે આજ તો આખો દિવસ ક્લાસ માં જ ગયો.
હા અચ્છા અચ્છા એ સારું સારું ભણવાનું બી જોઈએ ને.
હઓ બરાબર બરાબર બોલો બીજું
બસ બધું મજામાં હવે આજે તો પાછી મંદિરે સવારે હું એ નહી ગઈ બધા ગયા પણ મારે મેળ પડયો નહી હવે છે વિચાર અતાર મંદિર જઈ આવું તો મજા જ ઇચ્છા છે જવાની તો જઈ આઈયે.
બરાબ બરાબર
હમ્મ આજે પાછી અમાસ કરીને એટલે મે કીધું મંદિર વંદિર જઈ આમ બહાર નીકળીયે તો સારું લાગે એમ હ
બરાબર બરાબર.
હા હા બીજું બધું
બીજું બધું બસ મજામાં મારે આ પડદા વાડો આવયો તો આજે પડદાવા નઈ ને ગયો.
હા હા હા.
હવ તમારે આરો બની ગયો તમે કેતા હતા ને ખરાબ થઈ ગયો તો.
નઈ નઈ ભાઈ. કઈ બન્યું છે આરો બી નથી બન્યું ફ્રીજ બી અધરું પધુરું પડ્યું છે જો હવે. પાછું બોલાવવું પડશે ફ્રીજવાળાને તો.
અચ્છા ફ્રીજ ભી ખરાબ થઈ ગયું એવું.
હ અધૂરું પાણી બહુ નીકળે છે ફ્રીજમાં જે મતલબ શોષાતું નથી પેલા શોષાઈ જતું. તું તો વાંધો નહોતો આવતો હવે બહુ પાણી નીકળે છે એમ
બરાબર બરાબર બીજું છોકરાઓ મજા માં તમારે.
હવ છોકરાઓ મજામાં બસ હવે રસોઈ કરીને નવરી પડી એટલે મેં કીધું હવે થોડી વાર આડા પડી ને પછી ખાવા બાવા બનાવીને પછી ચા બા પીએ. ને પછી નિરાંતે રસોઈ બનાવીશું. રસોઈ બનાવીને હવે બધાને જમાડવા બેસી ઢોકળી નું શાક બનાયું.
શેનું.
હ ઢોકળી ઢોકળીનું શાક પેલી બેસનની ઢોકળી નહી બનાવતા આપણે બેસન નો લોટ ચણાનો લોટ લય ને પછી એમાં છે ને ગરમ મસાલો હળદર હળદર નહીં નાખ, નાખવાની આપણે એમાં, ચણાનો લોટ ગરમ મસાલો મીઠું મરચું થોડું દાણા જીરું પાવડર, નાખીને, મોણ નાખીને લોટ બાંધ દેવાનો, પછી નાની નાની ગોળ ગોળ પાઈપ જેવી ઢોકળીઓ બનાવી, ઢોકળીઓ બનાવી ને પછી એને બાફી લેવાની બાફીને એકદમ નરમ થઈ જાય ને, પછી આપણેે એના માટેછે ને ડુંગળી સાતળવાની, બીચ આપણને જેટલી, જેટલો રસો જોતો હોય ને એટલા પ્રમાણમાં ડુંગળીને ટામેટા નાખવાના આદુ મરચાની પેસ્ટ નાખવાની, લસણ આદુ મરચાંની પેસ્ટ એવી રીતે નાખવાનું, હા બચી તો, માં એક કડાય એમાં જીરું મૂકી ને ડુંગળી નાખી, નાખી દેવાની અંદર ડુંગળી ને, આદુ મરચાંની પેસ્ટ એક એક ટામેટું નાખી, અને હલાઈ હલાઈ હલાઈને બ્રાઉન કલર નું થઇ જાય ને એકદમ કથ્થઈ કલર જેવું, પછી ગેસ બંધ કરી દેવાનું પછી સેજ પાણી નાખીને, આપણે એમાં થોડુ મીઠું મરચું હળદર હળદર નહી નાખવાની, ધાણાજીરું પાઉડર ગરમ મસાલો બધું નાખી, અને ઢાંકી દેવાનું પછી સેજ તેલ ઉપર આવી જાય ને એટલે ગેસ બંધ કરી દેવાનું., તે ઠંડુ પડી જાય એટલે આપ ઝારણીથી ઝરી તો ના હોય, તો બ્લેન્ડર મારી દેવાનું બ્લેન્ડર મારી ને, એકદમ ઘાટી ઘાટો રસો થઈ જાય ને, પછી એ બાદ આપડે જે ઢોકળી બનાવી હોય ને બાફેલી, એ પાણી એ પાણી સાથે જ નાખીએ ને તો બોવ જસ્વાદિષ્ટ સરસ, આપડે જોઈએ તો અંદર બીજું પાણી ઉમેરી શકીએ, પણ નહી તો એ બી ચાલે એમ તમને જેટલો રસો, ખાવું હોય એ પ્રમાણે, કોઈને ઘાટું ભાવે કોઈને નોર્મલ ભાવે કોઈને એકદમ, બો ભાવે અમારે એના પપ્પાને તો, પતલું જ ભાવે એમને એમ મતલબ એમને રસો મતલબ ચમચા ભરીને પીવા જોઈએ એમ, હા એવી રીતે હમ, ઇ મારા જે મારા ઘરમાં મોટું પડે, મોટા પપ્પા છે ને એને ઘાટો જોઈએ રસો, ને એમને ભાત ઉપર એકદમ વ્યવસ્થિત ચોંટે એવો જોઈએ એમ, રસો એવો ખાય,
હમ અમને તો મને તો નોર્મલ જે ગ્રેવી, જેવી હોય ને ગ્રેવી એ ફાવે, પણ આલોકોને કોઈને ઘાટું કોઈ ને પતલું કોઈ ને એવું, - અલગ અલગ બધાની ચોઈસ અલગ અલગ પછી એના જોડે અમે પાપડ, કરી દઈએ સલાડ છાસ દહી પાપડ, એટલું તો જોઈએ જ તો જ ત્યા આપણને ઢોકળીનું શાક, આપડે પેટ ભરીને ખવાય એવું થાય,
બીજું તમારી બાજુ મેળો લાગ્યો છે?
હા મેળો લાગ્યો છે ને પણ હજુ ચાલુ નઈ થયો.
હા એ હમણાં શું વરસાદ બહુ છે ને એટલે મને લાગે એ નહી ચાલુ થયું હવે.
હ.. ગૌરી વ્રત પર ચાલુ થવાનું, અત્યારે નઈ ચાલુ થયો.
અમારી બાજુ તો થઈ ગયું છે હવે કે છે ગૌરી વ્રત આવશે ને ત્યાં સુધી તો રહશે. એવું અમે લોકો એ કાલે જવાનું બનાયુતું ન કર્યું બધી બેનપણીઓએ, પણ શું થયું એકને ત્યાં કામ આઈ ગયું અને એક ની ઘરે કોઈ ગુજરી ગયું હતું એટલે પછી પ્લાન ના ગયા અમે લોકો બધા.
અચ્છા એમ. હા હા હા
હવે જોઈશું હવે આવતી રવીવારે પાછું જેવી રીતના સેટ થાય એવી રીતના જવાની ઈચ્છા તો છે ખરી પણ હવે
બધા ભેગા મળીને નક્કી કરીએ કા પછી સિનેમા ઘર જઈશું કા તો પછી દિલ્હી ફરવા બીજે કઈ જઈશુ. એવું વિચારીએે છીએ. કા, તો આજુબાજુ બી
અ હ.. ગયા વર્ષે તો સ્કૂલો દ્વારા ટિકિટો આપવામાં આવી હતી. એકની સાથે બે ફ્રી એવી રીતે. એકની જોડે જાય ને તો બે જણા મતલબ જઈ શકે એમ. એવી રીતે ટિકિટો આપી ગયા હવે ખબર નહી આ વર્ષે શું કરે છે. ગયા વર્ષે બધાને મજા આવી ગઈતી.
પણ એ તો જાદુગરનું હતું ને લગભગ?
બંનેનું હતું ના મેળાનું બી હતું, જાદુગરનું બી હતું. હમ હમ. બીજું?
બરાબર બરાબર.
હ.. ના અમે બધ હમણાં તો અમે બધી બહેનપણીઓ મળી ને ગાયત્રી દીપ યજ્ઞમાં ગયા એક બેનની ઘરે પણ બહુ મજા આવી ગઈ. બે કલાક ટાઈમ લાગ્યો પણ ખરેખર એટલો આનંદ આનંદ આવી ગયો ને કે ના પૂછો વાત. પાછા અમે ભજનો ને એવું ગાઈએ ને એટલે એટલું બધી મજા આવી ગઈ ને કેમ એમ થાય કે આ હા હા બેસી જ રહીએ. બહુ સરસ મજા આયવી. હમ..
અચ્છા અચ્છા. બરાબર બરાબર.
શું કરે છે તમારા ભઈ ભાભી. મજામાં?
હો ભાઈ ભાભી બી મજામાં મજા
તમારો ભાણિયો શું કરે? તમારો ભાણિયો તો બાપા બહુ તોફાની છે બહુ ભાણિયાની તો ના પૂછો વાત. બહુ તોફાની છે.
હા એ હવે તો તોફાની બહુ જ છે હવે શું કરવાનું. એને હમણાં નિશાળમાં મૂક્ય છે એટલે સવારે આઠ વાગે જાય, અને બાર વાગે ગે આવે. ત્યાં સ્કૂલ માંથી બી બહુ ફરિયાદ આવીતી કે બહુ જ હેરાન કરે છે બધા છોકરાઓને.
એવું ને આ છે જ એવો તો પછી આવે જ ને ફરિયાદ જ આવે કોઈ દિવસ એમ ના હોય વ કંઈ સાંભળ્યા છે આપડે કોઈ દિવસ નથી સાંભળ્યા
વાત બરાબર તમારી બોલો બીજું શાંતિ છે તમારે
હોઉ શાંતિ છે શાંતિ તમે બોલું તમારે અવે અત્તારે તમારે આજે રસોઈ નઈ બનાવવાની
શું?
હવે તમે જમવાનું નઈ બનાવો અત્તારે તો બનાવશો ને સાડા સાત વાગ્યા તો
અવે જોઈએ સાડા સાત વાગ્યા આજે બનાવાનું તો હળવુ ખોરાક જ છે કકઈ ખીચડી કાં તો પછી બટેકાનું શાક ને રોટલી બનાઈશ હોઉ કાં તો પછી બપોરનું થોડું ઘણુ તો પડ્યું છે શાક આપડે શું કેવાય પેલું રસાવાળા બટેકા છે પણ અવે જોઈએ આ બધા આવે એટલે કેવી રીતના સેટ થાય એ રીતના જમીશું
હાં બરો
હોવ ઠીક છે ચલો હું મૂકું હં
ભલે ભલે સ્ટી ક્રષ્ણ